હલો ક્યાં ખોવાઈ ગયા
ના ના ભાઈ કેઈ ખોવાઈ ગ્યો તો ત્યારે તો જીવને જેવું છે એવામાં ઘરું છે ગયું છે જીવું કેટલી બઘીજો જીવનમાં તકલીફ, હે
જવાબદારી વધી જઈ ને માણસ ઉપર તો ઘણું એને કાટું પડતું હોય એમ જેમ એક એક કરિયર બનાવનાર છોકરા ઉપર જવાબદારી આવે ને એટલે એને ઘણી તકલીફ પડતી હોય જેમ મુ મારી જ વાત કર હું હાલમાં એમ બી એ કરું હું ઓમ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમાં માર લાસ્ટ યર છે એમાં હાર માર ઇન્ટર્નશીપ ચાલુ હે, ઇન્ટર્નશીપમાં કેવું ખબર હું જે ગૂગલ કંપની છે એમાં ઇન્ટર તમે કદા એમાં એની સીઓની તમને ખાંસી આવે છે તો પાણી પે લે ને જો તમને કશું ઉતરતું ના હોય તો એવું જરૂરી નથી કે અમુક વસ્તુ ઉતરે જ પણ આતો માનવી પડે કારણ કે હકીકત હકીકત છે એટલે એવી રીતે મારે ઇન્ટર્નશીપ ચાલુ હે, એટલે આ ઇન્ટર્નશીપ પટી જાય હ એટલે મને ડાયરેક્ટ જે ગૂગલ નો સીઓ બનાવાની ની વાત ચાલુ હે કારણ કે મારામાં શું વાત જે મારામાં મેનેજમેન્ટ સ્કીલ હે ને એ ખૂ ખુબ જ અલગ લેવલની કારણ કે અમુક હું જયારે ગયો ને ગૂગલમાં ઇન્ટર્નશીપ કરવા
ત્યારે મેં પેલા દિવસે એમને કહી દીધું કે તમારામાં આ ભૂલ છે તમારી જે મેનેજમેન્ટ કરવાની જે સિસ્ટમ હ એમાં એક મિસ્ટેક સેમ એટલે મને તેમને કહી દીધું કે કાલથી તમે અમારા જે ગૂગલ ના મેનેજર કહી દીધું તમે કાલથી જોબ એ કઈ ઇન્ટર્નશીપ કર્યા વગર મને કાલથી જોબ મળી ગઈ બોલો વિચાર કરો મારામાં કેટલી લેવલની મારામાં મેનેજમેન્ટ સ્કીિલ હશે જે મેં બીબી એમાં પછી જે હું હાલ જે એ બી એ હું કેટલું શીખ્યો છું ત્યારે મને આટલું બધું શીખવા મળ્યું છે એટલે મને સારી એવી જોબ મળી ગઈ અને મને મળી પણ હશે તો તમે તમારો શું વિચાર છે જોબ વિશે કે
જોબ ની તો જો વાત જ ના કરે અત્યારે કેવું છે કે એકદમ હરીફાઈ ચાલી રહી છે ખતરનાક તમે પણ જો તમારા ઘરે પણ એવું છે કે સરકારી નોકરીને તૈયાર કરી રહ્યું છે કોઈ તો મારા ઘરે પણ એવું હોય છે કે કોઈ સરકારી નોકરીને તૈયાર કરી દ એટલે તમે જોતા હશો કે હમણાં આપણે એક કંડક્ટર નીચે ભરતી પડી તેમાં લગભગ સાત હજાર ની ભરતી પડી અને એમાં આઠ થી નવ લાખ જે ફોર્મ ભરાના છે તો તમે વિચારી શકો કે કંડક્ટરની જે ટિકિટ ફાળવાની હોય એમાં આટલી બધી હેરીફાઈ છે તો કેવું જીવન બની ગયું છે કે ભારતમાં ઘણા બધા લોકો છે તે બેરોજગાર બની ગયા છે એટલે તેના માટે જે કોક્રોચ ની વાત જ એવી રીતે થઈ છે કે અત્યારની જનરેશન છે ને તે એક પોતાનું કામ કરતી નથી બેરોજગાર છે અને એ ભાઈ જે વાત કરી તેમાં પણ કેવું હતું કે વાત એમણે કરી તો એતો જ ચાલો સાચી જ વાત છે પરંતુ તેઓ એમ નથી વિચારતા કે અમે નોકરીની કઈ તકોમાં વધારો કરીએ આટલી બધી જે જનતા છે તે બેરોજગાર ફરી રહી છે તો થોડીક જે નોકરીને એને તકો પણ થોડી વધારી જોઈ તો બધાને એને જે પેલું હોય પોતાનું જે ઘર ગુજરાન જે ચલાવી શકે તો એમને પણ સારું રહેમ તમારે હા તમે પણ જો અત્યારે નોકરી ગમે તે કરતા હોય કે ન કરતા પરંતુ તમને પણ એવું થતું જ હશે કે અત્યારે કેટલી બધી હરીફાઈ છે તમે એમબી એ જે કરો છો એમાં પણ કેવું છે કે ચાલો તમે ગૂગલમાં તો નઈ જ લાગો મને ખબર છે પરંતુ નાકરા નારાયણને તમે કદાચ ના લાગો તો તમને કેવું શચા છે કે તમે
મને નોકરી મળી ગઈ
હા એ તો મળી ગઈ તો એ તો તમે રિજેક્ટ થઇ જતો મને ખબર છે કારણ કે જે તમાર પરફોર્મન્સ છે એકદમ કેવું છે કે એક સારું એવું નથી એમ તમે તમારા જીવનમાં ઘણા બધા આગળ નહી જાવ તો મને ખબર છે પરંતુ તમને જો ભગવાન કરે અને તમે નોકરી માંથી તમાને કાઢી દે તો તમને ખબર પડશે કે તમારું જીવનમાં કેટલી બધી તકલીફો આવી રહી છે એમ
વાત હાચી બરોબર બરોબર એટલે દરેક જગ્યાએ હાચી વાત કરવી જરૂરી નહી કારણ કે દરેક જગ્યાએ જો હાચી વાત કરવામાં આવેને તો ઈજ્જત જતી રે બીજા હોમે વાળાની સમજ્ણ પડે હું શું કેવા માંગુ તો તમને હમજ ન પડી જીય છે કારણ કે તમે એક આ ઈ તી સ્ટુડન્ટ છો હમજદાર વિદ્યાર્થી એલે હું એમ કેવા માંગુ છું જે બેરોજગારી છે ને એ આશ કરી બેરોજગારી કારણ કે જયારે ભણવાની ઉમર હોયને તારે રખડે તેમ તમે જોતા હશો કે અહીંયા અમ તમારા આઈ ટી માં એવા હશે કે જે જે આઈ ટી શીખવા જે કોડિંગ શીખવાની જગ્યાએ બાર કેમ્પસમાં ફરતા હસી જે લેકચર નઈ ભરતા પછી કેહકે અં સ્કીલના મળે એટલે પછી કે કેમે બેરોજગાર હ અ પણ પય ભણયા જ ના હોય તો બેરોજગાર જ રેવાના એવી રીતે અમારે બી બી એમ મા તો એવું હો્યે છે તમે જો તમે મા બી બી એમ ની હુ વાત જ કરુ બીબી એ તો એક પ્રોફેશનલ સ્કીલ કેવાય એક પ્રોફેશનલ ડિગ્રી જેમાં તને બધું આવડે જ છે એટલે સાહેબ એવું જ કે કે તમને બધું આવડે જ છે તમારે શીખવાની જરૂર જ નાહી એટલે અમે શીખતા જ નહી એટલે અમારે કઈ જરૂર જ પડ ડતી નથી તો અમારે કશું શીખવાની જરૂર નહી પડતી એટલે અમારે કઈ જરૂર જ પડતી ન એવી રીતે અમારે જરૂર ના પડે તો જરૂર જ નહીિ ને અમારે તો એવી કો જરૂર નહી તો અમારે તો અરે જરૂર નહી તો શું જરૂર કરવાની તમે એક વાત હોભળી હશે કે ભાઈ આરામ કરતો હતો એટલે એને પૂછ્યું કે કેમ તું આરામ કર તંધો કે એટલે એરો કે ધંધો કને શું કરવાનું. એટલે એવું લોકો કે ત તો કરીને પૈસો ક કે પૈસો કમેય શું કરવાનું. એનાથી વધારે પૈસો કમાવાનું એવું લ કે વધારે પૈસા કમે શું કરવાનું. કે વધારે પૈસો કમાય ને ઘર બંગલો ગાડી બનાવવાનો પે એક બધું કે પછી ભેગું કરીને શું કરવાનું બસું કે આરામ કરવાનું તો કે મોવાલ છું કરતો તો આરામ જ કરતો હતો કે જે આટલી મહેનત કરીને કરયુ કે રત આલમ કરો ઈ બરોબર કે એટલી એને બધું મહેનત કરીને આરામ કરવો બરોબર એટલે એવી રીતે ઘણું બધું થાત તો પછી તમારે શું કેવું?
આરામ કરવાની તો જો વાત કરો તો આરામ તો હું એ કરું છું એમ મારા જીવનમાં એને ઘણા બધા એ આરામ કરયા છે.
પણ
કે હવે જાગી એમ આરામ હવે મે ખથી મ થાય છું તો ના ના આપડે રોજગારની જ વાત કરીએ છીએ. હા તો તમે જે પણ વાત કરી એ બેરોજગાર માણસ હતો નહીતર કે માણસ કદાચ કામ કરતો હોત અને એ માણસ રહ્યો જે શું કહે છે કે હું આરામ કરું છું કારણ કે કામ કરું તેના બાદ પણ આરામ તો કરવાનો છે પરંતુ તમે વિચારી શકો તે આરામ કેટલા સમય બાદ છે માટે એમ જે કોઈ વ્યક્તિ કમાય છે તે પોતાના ઘર ગુજરાને પોતાના પરિવાર ને ચલાવવા માટે જે હા એ તો તમારે જેવું બધાને ના હોય જો બીજા લોકો લોકોને પરિવાર હોય શકે છે તો તેમને આગળ જીવન જીવવા માટે અને થોડું જો તમે કામકાજ નહી કરો. તો તમે એકદમ ગરીબ તો થઈ જશો એમ થઈ જશેને શોધ પરંતુ વધારે કરી જશો થઈ જશે એમ તો તમારે ઘણું બધું જીવનમાં તકલીફ હોય એવી આવી જાય છે જેના કારણે ઘણી બધી તકલીફો આવે છે તો જેના કારણે તમારે એવી તકલીફો નજી જુવે તો તમારે જે કામ વગ હા, કામ વગેરે જેવું કરવું પડે છે તો તમે એવું સારું એવું ખાઈ શકો છો પી શકો છો. અને પોતાનો જીવનમાં આનંદ માણી શકો છો, એમ. અત્યારે કેવું છે કે જે્યાં લોકો છે તેઓ શું કરે છે કે જે પોતાના મિત્રોને કઈ ખવરાવતા નથી, મિત્રોનું હરામણું ખાઈ જાય છે એમ તો એવું તમારે ન કરવું જોઈએ. આજે પણ એક મિત્ર હતો કે જેને મારા પચાસ રૂપિયા કપ ખાઈ લીધા એમ એવું કહી શકાય, તો હું તો એવું કેવું છું. કે એમને એવા પૈસાના ખાવાય કારણકે એક ગરીબની હાય લાગી શકે છે મારા મારી મારા મિત્રને એમ, મારી હાય મારા મિત્રને લાગે છે.
બરોબર છે. તમાર મિત્રને લાગશે પણ એનું કારણ શું હોય ખબર અમુક ટાઈમ એવું બનતું હોય. કે મિત્રને જયારે પૈસા ના હોય ને એટલે આપણે માની લો્યો કે હવે તમે હો, હવે તમારા મિત્ર એ તમારી પાસેથી પચાસ રૂપિયા પડાય એવું ની બણ્યું હોય કારણકે એ સંભાવના ઓછી છે. જો પડયા હશે તો તમને આપીને
તમારા મિત્રની મને હાય લાગશે
હા, તમને હાય લાગશે એટલે પણ એ તો એની લાઈ અલક લાઇ લકવા જરૂર નહી પડે કારણ કે જે તમે નહી કાઢ્યા પૈસાની કાઢ્યા હોય એ પોતે કાપી લે છે કારણકે એની પાસે પૈસો તમારો પૈસો જવાનો જ છે એટલે તમારે કશું ચિંતા કરવા નથી કે એ ન આ મને લાગશે મને કોઈ પ્રોબ્લેમ થશે, એટલે એવી તમે ચિંતા ના કરતા બધું સોલ્યુશન થઈ જશે. હા એતો કશો વાંધો કશો વાંધો ને એતો હ સહન કરી લઈશ. પણ જે જરૂરી છે જે ધંધામાં નુકસાન થતું હોય છે. જે જે બેરોજગાર લોકો છે જે કામ નથી કરવું, એમના માટે એક સરકાર યોજના લઈને આવે છે. જે બેરોજગારી બે રોજગાર યોજના બેરોજગાર યોજના ને સોરી મિસ્ટેક થઈ જાય છે કારણ કે. જે બેરોજગાર હોપળે ઉપરાંત એનું મગજ થઈ ગયું છે ને ઓલું. એટલે જે રોજગાર યોજના લઈને આવી છે જેમને ઘણા બધા સહાય મળતી હોય છે જેમ કે સરકાર તો આપણા માટે ઘણું બધું કરે છે જે તમે એકસો પચીસ કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો હતો. ઈ સરકારે ફાઈનલી પૂરો કર્યો નથી. એટલે કે ઘણી બધી મહેનત કરી છે. એટલે આવી જ રીતે મહેનત કરતી રહે તો આગળ ખુબ ફાયદો થશે આપણ. હું આગળ બીજું કઈ કેવા નહી માગતો એટલે હું એવું કેવા માગુ છું કે આપણને ઘણા બધા સરકાર લાભ આપતી હોય છે જે શિષ્યવિ તેના કાર આપણને જે આર્થિક રીતે ટેકો મળતો હોય છે. અને જે આપણે ફી પણ મફત મળતી હોય છે જેમ કે તમને તો એટલી બધી સ્કોલરશીપ મળે છે કે તમે તમારે તમારી ફી ભરવાની પણ જરૂર પડતી નથી, જે વીસ હજારલ ી એટલે નોર્મ
બધા નીવ ના મારા ભાઈ. બધાને એવું ના કારણ કે જો તમારે જો તમે દસ હજાર ભરો તો તમને આઠ હજાર જ મળે અને ત્રીસ હજાર ભરોને. તારા જમાણ ખાલી વીસ હજાર મળે છે. એટલે તમારાય અરાય કેટલો બધો ફરક છે વિચાર કરો છાર.
દસ હજાર ભર તાર આઠ હજાર મળે છે.
હા એ તો એવું તો રેવાનું કારણ કે સરકાર અત્યારે એવું સારું કામ કરી રહી છે. કારણ કે બીબી એ હવે જે ડિગ્રી એ લાયકા તો કઈ કામ જ નથી હવે આઈટી વાળાને તો સપોર્ટ સારા માટે કરે. કારણ કે શિષ્ય જે વિદ્યાર્થી હોય. તેને સારી એવી સવટી મળે. તો તે પા વડી છે તે એક દ આગળ જે. હવે લીબીયા તો છે તે તો બધા લોકો એ નોકરી તો અમે ીતે અમે જાયા છએ જે રસ્તો ના હોય તો, તો તેના કારણે. તમારે બીજું પણ એને તમે ચૂકેલું કરશો, તો તમને પણ તકલીફ થઈ શકે છે એમ, જો તમે જો હું એમ કઉ છું કે જે બી બી એ અત્યારે જે ડિગ્રી છે, તે એકદમ સામાન્ય ડિગ્રી થઈ ગઈ છે એમ કારણ કે તેમાં જે બેરોજગારીનું પ્રમાણ એવું વધી ગયું છે, અને હા એતો વાત સાચી પણ હું ખરાબ નથી બોલતો, હું તમને જ હીત છે એ બતાવશે એમ, કારણ કે અત્યારે તમે એટલી બીબી એ કરો છો. તો તમને જાણકારી જ હશે, કે બીબી એ છે એ કયા લેવલની ડિગ્રી છે એમ. તમને કેટલું બધું જે તકલીફ પડી રહી છે કેટલી બધી તે જે હરીફાઈ છે બેરોજગારી કેટલી છે. તમારા જીવનમાં ઘણી બધી બેરોજગારી પણ આવતી હોય છે. હા ચવ મારું એવું કેવું છે કે તમે પણ જે કોઈ બી બી એ વગેરે કરો છો તો તો તેમાં હા બોલો ના ના.
તો
એટલે ચાલુ જ રાખો બી બી ઓ હવે તમે એક વસ્તુ પતાવી દેશું ત્યાં.
બે વાર પટાય.
બે બે પતી હા સાચું બોલી જ પ સાચું બોલી પ ખોટું બોલી જાય તો બરાબર હા ગૂગલમાં જો નો ગુ-ગૂગલ નહી.